હલો. અવાજ આવે છે? હાલો.
હા. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો?
બસ મજા. તો આજનો ટોપીક છ છે વેધર ચેન્જીસ એન્ડ સીઝન્સ. તો હું ઈ વિષય ઉપર તમારી સાથે વાત કરવા માંગુ છું. તો આપ આપણી પૃથ્વી પર અ-અ-આપણી પૃથ્વી પર કુદરતે આપણને ઘણી એવી સુંદર ગિફ્ટ આયપી છે. કેવાય ને કે તેમાં તેમાંથી એક આ એક આ વિવિધ ઋતુઓ છે. કે દરેક ઋતુ ઋતુઓની પોતાની અલગ અલગ અલગ ઓળખાણ હોય, સુંદરતા હોય, અને પોતાનુ ઇમ્પોટન્સ હોય, ક્યારેક ગરમી પડે છે. ક્યારેક વરસાદ ક્યારેક વરસાદ વરસે છે, અને ક્યારેક ઠંડી ઠંડીનો અનુભવ થાય છે. તો આ બધા બદલાવને આપ આપણે હવામાન ના ફેરફાર એટલે કે વેધર ચેન્જીસ કરીયે છીએ હવામાન જ એટલે કે કોઈ પણ ચોક્કસ સ્થળે, કોઈ ચોક્કસ સમયે તાપમાન વરસાદ કે પવન અને ભેજ, જેવી પરિસ્થિતિઓ થાય ઈ, હવામાન દરરોજ આપણને આ બદલાતું રહે છે. દરરોજ ચેન્જ થાય છે, એનો કોઈ એક વેધર નથી કે એક એક દિવસમાં અને એવું નથી, કે એક જ દિવસ એક આખો દિવસ રહી શકે એમ કોક કોક વાર કલાકમાં એ તો આખું વેધર ચેન્જ થઈ જાય કોક કોક વાર આખો આખો દિવસ ઈ, જ બેધર રે એટલે વેધર નું કઈ નક્કી નહી, ગમે ત્યારે ચેન્જ થઈ શકે એમ એક દિવસ, ઈ એક દિવસ ઈ આખો સૂર્ય પ્ર્રકાશ જેવું હોય છે. પછી પાછો બીજા દિવસે વરસાદ બી પડી શકે છે, અને ક્યારેક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે, આપ પણને
હમ્મ
એટલે ભારત જેવા દેશમાં મુખ્ય ત્રણ મુખ્ય ઋતુ આપને જોવા મળે છે, ઈન્ડિયા માં તો ઉનાળો અને શિયાળો?
હા
એટલે કેટલીક જગ્યાએ વસંત અને પાનખર જેવી અ કેહેવાય ને વસંત અને પાનખર જેવી ઋતુઓનો પણ પણ અનુભવ થાય છે.
હા, સાચી વાત છે.
હા, એટલે સૌ પ્રથમ આપડે વાત કરીએ અત્યારે તો કે ઉનાળા ની ઉનાળા ના ઋતુ હમણાં આપડો અત્યારે ઈ જ હાલે, હ આમ તો કહેવાય કે કારણ કે વરસાદ હજી, એટલો બધો પડ્યો નથી એટલે ઉનાળો સામાન્ય રીતે, માર્ચ થી જૂન સુધી રહી છે? પછી, આ ઋત તુમાં સૂર્ય ન તાપમાન આપણે સૂર્ય ન તાપમાન ખુબ વધી જાય છે. પછી, દિવસ લાંબા અને રાત રાતો ટૂંકી હોય છે આ બધું બેઝિક નોલેજ છે. લોકો, ગરમી થી બચવા માટે ઠંડા, પાણી, છાશ, લીંબુ પાણી અને આઈસક્રીમ નો ઉપયોગ કરે છે. પછી ઉનાળામાં, પછી શાળાઓમાં વેકેશન હોવાથી બાળકો માટે આ ઋતુ આનંદમય, હોય છે? એટલે તેઓ પ્રવાસે મતલબ વેકેશન કરવા મામા ના ઘર ભી જાય હકે કે પછી ટ્રીપ પ્લાન કરીને વેકેશન ત્યા પણ કરી શકે કે પછી ચાર ધામ પણ કરી કે જે ઈ, લોકો ને મજા આવે ઈ
હા
આ હતી આપડી ઉનાળાની અને હવે છે ચોમાસાની, તો ચોમાસા સામાન્ય રીતે જૂન, થી સપ્ટેમ્બર સુધી રહે. વરસાદમાં આગમન, સાથે સમગ્ર પ્રકૃતિ હરિયાળી બની જાય છે. આખું શહેર આપડે કહેવાય, ને વરસાદ આવે એટલે આખું ફોરેસ્ટ ફોરેસ્ટ ગ્રીન ગ્રીન ગ્રીન જેવુ, થઈ જાય છે. હલો.
હલો.
હા, તમારો અવાજ નથી, આવતો
હા, બોલો બોલો આવે છે. હવે?
હા, હા, હવે આવે છે.
હા
વરસાદના કારણે નદીઓ તળાવો અને ડેમોમાં પણ પાણી ભરાઈ જાય છે. પીવાનુ, પાણી પણ મળે છે. અને વીજળી ઉત્પન્ન પણ કરવામાં પણ મદદ કરે છે. પછી, બાળકોને વરસાદમાં તો રમવાની બહુ જ મજા આવે. પરંતુ, વધુ વરસાદ થી ઘણી સમસ્યાઓ પણ સર્જ રહ્ય છે. કે રસ્તાઓ પર પા પાણી ભરાઈ જાય છે, તો ટ્રાફિક ની સમસ્યા થાય છે, અને કેટલીક જગ્યાઓ પર કેટલીક, જગ્યાઓ પર પણ પૂર પણ આવી જાય આવી શકે છે, એમ તેથી વરસાદની ઋતુમાં સાવચેતી, રાખવી ખુબ જ જરૂરી છે, એમ
હમ, સાચી વાત છે.
આપણે લાાઈટલી, તો ન લઈ શકીએ કારણ કે બહુ વરસાદ આવ્યો તો પછી પાણી ભરાઈ જાય તો તો આપડે ક્યાંય જાય આવી આવી જાય નહી, શકીએ?
હમ્મ હવે તો શું છે, અંડરગ્રાઉન્ડ જે ગરનાળાઓ હોય છે, એ તો એમાં તો વરસાદ આવે છે કે ચાર પાંચ દિવસ વરસાદ આવે છે, તો અંડર ગ્રાઉન્ડ ગરનાળા, હો તો ફૂલ થઈ જ જાય છે. એટલે આપણને ઈસ્ટ વેસ્ટ જવામાં પણ પ્રોબ્લેમ થાય છે. કે ઈસ્ટ, વેસ્ટ જવું હોય તો આપણને આપણે, ત્યાં જઈ નથી શકતા કેમ કે બધે જ ગનાડાાઓમા પાણી ભરાયેલા હોય છે. હવે તો કેવું બ્રિજ, અંડરગ્રાઉન્ડ ગરનાડાાઓ એ બધું હવે ઇન્ફ્ર્ટ સ્ટ્રકચર થાય છે તો એ જ બધો ભાગ છે તો બ્રિજ પર તો કઈ વાંધો ના આવે પણ અંડરગ્રાઉન્ડ જે ગરનાડાઓ હોય છે ને તેમાં બહુ જ પાણી ભરાઈ જાય છે ને એના લીધે ટ્રાફિકની બહુ જ સમસ્યા થાય કે બોવજ કોઈને કોઈ ટાઈમે પોતાના કામ પર કે પોહચી નથી શકતું કે અમુક કોઈ ઘરે ઘરે ટાઈમે નથી પહોંચી શકતું કે ફસાઈ જાય છે. કે પાણીમાં એ બધું બહુ પ્રોબ્લેમ થાય છે. વધારે વરસાદના લીધે અને હવે તો કેવું વેધર વેધર નું એવું છે કે હવે કોઈ કોઈ ફિક્સ એવું નથી કે ચલો આ ટાઈમે આજ વેધર રહેશે, ઘણી વખત તો ઘણી વખત તો ઉનાળો પૂરો કે ચોમાસું પૂરુ થયું છે, તો શિયાળો ચાલુ થવો જોઈએ એના બ એટલે ગરમી પણ થવા લાગે છે બહુ જ ગરમી તડકા પડે છે, બહુ જ ગરમી પડે છે. પ્લસ કોઈ વખત એવું થાય છે, કે શિયાળો પૂરો થયો છે, અને ગરમી ચાલુ થવાની હોય તો વરસાદ પડી જાય છે. એટલે હવે, વેધરનુ કઈ નક્કી નથી, અને વેધર એના લીધે અને એનું કારણ એ છે, કે આપડે લોકો પોલ્યુશન બહુ જ કરીએ છેએ કે હવે, પોલ્યુશન લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે, અને એના લીધે વેધરનું કોઈ ફિક્સ ટાઈમ નથી રહ્યો કે અત્યારે બીજોને આપણે નવરાત્રિમાં વરસાદ પૂરો થઈ ગયો હોય. પણ હમણાં ત્રણ ચાર વરષ થી નવરાત્રીમાં વરસાદ ચાલુ જ હોય છે. અને આપડી નવરાત્રી બગાડે પણ છે.
હા. ઉનાળા માં ખુબ જ એવી કો કોક વાર ઉનાળામાં ખુબ એવી વધારે ગરમી પડે છે તો ક્યારેક ચોમાસામાં ઓછું કા તો ખુબ વધારે વરસાદ પડે છે. કેટલીક જગ્યાએ લાંબા સમય સુધી વરસાદ પડતો નથી અને ક્યારેક બીજી જગ્યા એ ભારે વરસાદ ના કારણે પૂર આવી જાય છે. તો આ ફેરફાર ના કારણ તા ફેરફાર ના કારણના મુખ્ય શું છે કે પ્રદુષણ છે પછી વૃક્ષો ના કાપ કાપકામ છે.
હા.
અને કુદરતની આમ સંસાધનો છે કે નહી ઈ વધુ પડતો ઉપયોગ કરે છે. જો આપડે પર્યાવરણ નું રક્ષણ નહી કરીએ તો પછી ભવિષ્યમાં હવામાન વધુ અનિમયત બની શકે છે.
હમ્મ.
આ સમસ્યાને દૂર કરવા માટે આપણી પાસે કેટલાક એવા સરળ પગલા આપણે આપણે લઈ શકીએ છીએ જો આપણે આ આ સમસ્યા ને દૂર કરવી હોય, તો
હમ.
વધુ માં વધુ વૃક્ષો આપણે વાવવા જોઈએ.
હમ.
પછી પાણી નો બગાડ ન કરવો જોઈએ પછી પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. વીજળી અને, અને ઈંધણની બચાવવી જોઈએ આપડે પછી સ્વચ્છતા જાળવવી જોઈએ, અને પર્યાવરણ ને પ્રદુષિત ન કરવું જોઈએ, જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને કુદરતનુ રક્ષણ કરશે ને તો આવનારી પેઢીને પણ સુંદર ઋતુમા, અને સ્વચ્છ પર્યાવરણ મળશે
હા, સાચી વાત છે, તમારી કે જે આ વેધર ચેન્જીસ રહે છે. કે ગમે ત્યારે, ગમે તે ઋતુ ચાલુ થઈ જાય છે. એ બધું આવનારી પેઢીને હવે, જો આપણે એક જ એક જ સોલ્યુશન લઈ શકીએ કે કે આપણે વરસમાં, બધાનો એક વાર તો બથૅડે આવે જ છે. તો આપડે એક વૃક્ષ પણ વાવીએ ને તો આપણે આપણે ઈન્ડિયાના જ એકસો વીસ કરોડ છીએ. તો એકસો વીસ કરોડ વૃક્ષ જો વવાય અને એનો ઉછેર થાય તો અવતારી આવની આવનારી પેઢીને તો એકદમ હરિયાળી મળશે.
હા. અંતમાં તો આમ કવાય ને હું એટલું જ કહીશ કે હવામાન હવામાન ના થતા ફેરફાર ના સમજવું અને કુદરતનું રક્ષણ કરવું જ એ આપણી સૌથી મોટી જવાબદારી છે.
હા સાચી વાત છે.
જો આપણે પર્યાવરણને બચાવશું ને તો ઋતુઓને સૌંદર્ય અને પૃથ્વીને સંતુલન સંતુલન, લાંબા સમય સુધી આપડે જાળવાય રહેશુ
હા, સાચી વાત છે, તમારી આપણે
છે, અને તેથી તેનું રક્ષણ કરવું એ આપડી ફરજમાં આવે છે.
હમ હવે કુદરતે આપણને આટલું આપ્યું છે. હરિયાળી આપી છે, હવે આપણને ગરમી આપે છે તો વરસાદ પણ કુદરત જ આપે છે. તો આપણે એનું રક્ષણ કરવું જ જોઈએ પૃથ્વીનુ રક્ષણ કરશું કે આપણે પર્યાવરણ નું રક્ષણ કરશુ તો જ આપણેે આગળની પેઢીને સારું એવું પર્યાવરણનું સંતુલન આપી શકશુ નહિતર, તો પછી આ સંતુલન ખોરવાયા જ કરશે અને ખોરવાયા કરશે એટલે એ જનજીવન પર બહુ જ ખરાબ અસર પાડે છે.
હા ચાલો મને, તમારી સાથે ઋતુઓ પર વાત કરીને આ નેચર ની વાત કરીને ગોડ ગિફ્ટ જે છે, એ ઉપર વાત કરીને મને બહુ મજા આવી
હમ, ચાલો પછી વાત કરીશું આપણે આપણે મારે પણ એક કોલ આવે છે, તો ઓકે જય શ્રી કૃષ્ણ બાય